હાલો,
હા ભાઈ સાબ,
હા સંદીપ કસા છે. સંદીપ યાર આજ કલ ઇલેક્ટ્રિક વ્હીકલ ની ઘણી ચર્ચા છે.
પણ કેમ શું થયું.
હું નવી કાર લેવાનુ વિચારુ છુ. ઘણા લોકો ઈભી લેવાનું કહે છે.
સારો વિચાર છે, પણ પેલા તારી જરૂરત સમજવી જરૂર છે.
મારી રોજની ડ્રાઈવ લગભગ ચાલીસ કિલોમીટર ની, હોય છે.
તો ઈવી તારા માટે સારો વિકલ્પ બની શકે.
પણ મને બેટરીની ઘણી ચિંતા થાય છે.
શું ચિંતા છે.
ઘણા લોકો કહે છે કે, પાંચ છ વર્ષ પછી બેટરી ખરાબ થાય જાય છે.
હા આદિ જાણકારી છે. આજકાલ મોટા ભાગની કંપની આઠ વર્ષ અથવા, વન પોઇન્ટ સિક્સ લાઈક કિલોમીટર, સુથી બેટરી વારંટી આપે છે.
એટલે બેટરી તુરંત ખરાબ નથી થતી.
બિલકુલ નહી ભાઈ.
પણ બેટરી બદલવાની કિંમત તો ઘણી હોય ને,
હા ત્યારે તો કિંમત વધારે છે, પણ દર વર્ષે ઓછી થતી જાય છે.
ચાર્જિંગ માટે શું કરવું પડે?
જો તારી પાસે ઘરમાં પારેક છે પાર્કિંગ છે તો હોમ ચાર્જર લગાવી શકાશે.
એને ચાર્જ થવામાં કેટલો સમય લાગે?
હા હોમ ચારજર છી તો છે સે આઠ કલાક ફાસ્ટ ચાર્જરથી તો ચાલીસ સાઠ મિનીટ જો પ્લાનિંગ ના કરો તો પડે રાઉ રૂટ પરે ચાર્જિંગ સ્ટેશન ક્યાં ક્યાં છે એ પેલા જવું લેજું